હલો.
કેમ છો?
મજામાં હો. તમે કેમ છો?
હું પણ મસ્ત મજામાં છું.
હમ, બોલો.
બોલો, બીજું શું ચાલી રહ્યું છે?
અરે, બધું સરસ.
કંઈ નહીં, સારું સારું. ચાલો, તો આજે આપણેે પ્રામાણિકતાના મહત્વ વિશે વાત કરીએ. તારા માટે પ્રામાણિકતા એટલે શું?
હરે. મારા માટે તો પ્રામાણિકતા એટલે સાચું બોલવું સાચું વર્તન કરવું. અને દરેક પરિસ્થિતિ માં સત્યનો સાથ આપો.
સાચી વાત. ઘણા લોકો મને કહે છે કે ક્યારે જ. ઠું બોલવાથી ચડી જાય છે.
અચ્છા. મુશ્કેલી થોડા સમય માટે ટળી શકે, પરંતુ લાંબા ગાળે જો. વિશ્વાસ તોડી નાખે છે.
એટલે જ તો વિશ્વાસ અને પ્રામાણિકતા એકબીજા સાથે જોડાયેલા છે.
હા, એક વાર વિશ્વાસ તૂટી જાય પછી તેને ફરી મેળવવું ખુબ મુશ્કેલ બને છે.
તે તો સાચું છે. જેમ કે, વિદ્યાર્થી જીવનમાં પ્રામાણિકતા કેટલી જરૂરી છે.
ખુબ જરૂરી છે. જો વિદ્યાર્થી પરીક્ષામાં નકલ કરીને સારા ગુણ મેળવે. તો તેને સાચું જ્ઞાન મળતું નથી.
હા, એટલે કે મહેનત. કરીને મેળવેલી સફળતા જે સાચી સફળતા કહેવાય છે ને.
બિલકુલ, મહેનત થી મળેલી સફળતા આત્મવિશ્વાસ પણ વધારે છે.
હા, નોકરી પણ પ્રામાણિકતા એટલે જ મહત્વની છે ને.
હા, જે કર્મચારી ઈમાનદારીથી કામ કરે છે તેના પર ક સ્ત્રીને વિશ્વાસ રહે છે અને તેને વધુ જવાબદારીઓ પણ મળે છે.
હા, વેપારીમાં પણ. ગ્રાહકોને વિશ્વાસ જીતવો જરૂરી છે.
સાચું, જો વેપારી ગ્રાહક સાથે પ્રામાણિક રહે તો. ગ્રાહક વારંવાર તેની પાસે જ આવે છે.
તે તો સાચું ઘણા લોકો માને છે કે આજના સમયમાં પ્રામાણિક રહીને સફળ થવું મુશ્કેલ છે.
મુશ્કેલ હોઈ શકે પરંતુ અશક્ય નથી. ધીમે ધીમે મળેલી સફળતા સફળતા પણ લાંબા સમય સુધી ટકી રહે છે.
હા પરિવારમાં પ્રામાણિકતા નું શું મહત્વ છે?
પરિવારના સંબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે. જો પરિવારના સભ્યો એકબીજા સાથે સાચું બોલે તો સંબંધો વધુ મજબૂત બને છે.
અને જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકાર કરે તો?
તે પણ પ્રામાણિકતાની નિશાની છે દરેક થી ભૂલ થાય છે પરંતુ પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારવાનું પ્રયત્ન કરવું સૌથી મહત્વનું છે.
પણ ક્યારેક લોકો સજા મળવાના દર થી સાચું બોલતા નથી.
હા પરંતુ સત્ય સ્વીકારી લેવાથી ઘણી વખત લોકો આપણો નિખાલસ સ્વભાવ સમજે છે અને વિશ્વાસ પણ વધે છે.
હા એટલે પ્રામાણિકતા માત્ર સત્ય બોલવાનું નામ નથી.
બિલકુલ પ્રામાણિકતા એટલે વિચારો શબ્દો અને વર્તનમાં સચ્ચાઈ રાખવી.
હા. આજની વાતચીત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અ પ્રામાણિકતા જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી છે.
હા પ્રમાણિક વ્યક્તિ કદાચ ધીમે આગળ વધે પરંતુ તે માન, વિશ્વાસ અને આતમ સંતુ સંતુંષ જરૂર મેળવે છે.
હમ શું તને લાગે છે કે પ્રામાણિક વ્યક્તિને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
ક્યારેક હા. કારણ કે સત્યનો માર્ગ હંમેશા સરળ નથી હોતો. પરંતુ અંતે પ્રામાણિક વ્યક્તિને માન અને વિશ્વાસ જરૂર મળે છે.
અચ્છા એટલે શરૂઆત માં મુશ્કેલ આવે, તો પણ સત્યનો સાથ છોડવો ન જોઈએ.
બિલકુલ સમય જતા લોકો સમજી જાય છે, કે આ વ્યક્તિ વિશ્વાસ પાત્ર છે.
હા પણ આજકાલ ઘણા લોકો નાની- નાની વાતોમાં પણ જુઠું બોલી દે છે.
હા પરંતુ નાનું જુઠું પણ પછી મોટું બની શકે છે. એક જૂઠ્ઠ છુપાવવા માટે બીજું જુઠું બોલવું પડે છે.
તમે સાચું કહ્યું એટલે તો એક વખત જુઠું બોલવાની ટેવ પડી જાય પછી તે છોડવી મુશ્કેલ બને છે.
સાચું. જયારે સત્ય બોલનાર ને કઈ યાદ રાખવું પડતું નથી. કારણ કે તેને કે જે કયું હોય છે તે સાચું જ હોય છે.
હા. શાળામાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પ્રામાણિક રહેેવાનું શીખવે છે.
હા કારણ કે સારા ગુણો બાળપણથી જ વિકસે છે. પ્રામાણિકતા પણ એવો જ એક ગુણ છે.
હા જો કોઈ વિદ્યાર્થી પોતાની ભૂ શિક્ષક ને સાચી રીતે કહી દે તો?
ઘણી વખત શિક્ષક ગુસ્સા કરતા વધુ ખુશ થાય છે, કે વિદ્યાર થીએ સાચું બોલવાની હિંમત બતાવી.
હા એટલે પ્રમાણતા હિંમત સાથે પણ જોડાયેલી જ છે.
હા સાચું બોલવા માટે હિંમત જોઈએ.
હમ મિત્રો વચ્ચે પ્રામાણિકતા કેટલી મહત્વની છે.
ખુબ જ મહત્વની સાચા મિત્રો એકબીજાથી કશું છુપાવતા નથી અને જરૂર પડે ત્યારે સાચી સલાહ આપે છે.
ને જો મિત્ર ખોટા રસ્તે જઈ રહ્યો હોય તો?
તો સાચો મિત્ર તેને ખુશ કરવા માટે નહી પરંતુ તેના ભલા માટે સાચી વાત કય છે.
એટલે સાચી મિત્રતા પણ પ્રામાણિકતા પર ટકી રહે છે.
હા વિશ્વાસ વગર મિત્રતા લાંબા સમય સુધી ટકી શકતી નથી.
અ જાહેર જીવનમાં નેતાઓ અને આધિક ધિકારીઓ માટે પણ પ્રમાણિક જરૂ છે ને?
ચોક્કસ જો જવાબદાર લોકો ઈમાનદારીથી કામ કરે તો સમાજમાં લોકો નો વિશ્વાસ વધે છે.
હમ ભ્રષ્ટાચાર નું એક કારણ પ્રામાણિકતા નો અભાવ પણ છે.
સાચું કહ્યું જો દરેક વ્યક્તિ પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો ઘણી સમસ્યા ઓછી થઈ શકે.
હા પ્રામાણિક વ્યક્તિને સૌથી મોટો ફાયદો શું મળે છે.
મારા માટે તો સૌથી મોટો ફાયદો મનની શાંતિ છે. તેને કોઈ વાત છુપાવવાનો ડર રહેતું નથી.
એટલે રાત્રે નિરાંતે ઊંઘ પણ આવી જાય.
હમ બિલકુલ સ્વચ્છ અંતરાત્મા કરતા મોટું સુખ બીજું કોઈ નથી.
હા ઘણા લોકો અ ટૂંકા રસ્તા થી સફળ થવાનો પ્રયાસ કરે છે.
હમ પરંતુ એવી સફળતા લાંબા સમય સુધી ટકતી નથી. સત્ય અને મહેનત પર મેળ મળેલી સફળતા વધુ મજબૂત હોય છે.
હા એટલે જીવનમાં નામ માન અને વિશ્વાસ મેળવવા માટે પ્રામાણિકતા ખૂબ જરૂરી છે.
હા અને આ ગુણ માત્ર બોલવામાં નહી પરંતુ દરેક કાર્યમાં દેખાવા જોઈએ.
તમે સાચું કહ્યું. આજની ચર્ચાથી મને સમજાયું કે પ્રામાણિકતા એક વ્યક્તિનું સૌથી મોટું આભૂષણ છે.
હમ હું પણ એજ માનું છું. જે વ્યક્તિ સત્ય અને પ્રામાણિકતા ન માર્ગ અપનાવે છે. તે દરેક જગ્યાએ સન્માન મેળવે છે.
જરૂર આપણેે બી હવે સત્ય અને પ્રામાણિકતા નો માર્ગ અપનાવીશું.
સાચું હું તો પેલાથી જ અપનાવી રહી છું.
અચ્છા અચ્છા સારું સારું પણ હું પણ અપનાવીશ હવેથી
હમ આપણેે બધાને શીખવાડવું જોઈએ કે આજ એક સાચું માર્ગ છે.
હા આપણેે અવેરનેસ જરૂર ફેલાવી જોઈએ કે મતલબ બધાને શીખાડવું જોઈએ આ બારમાં બતાવવું જોઈએ કોક કોક લોકોને તો કેટલી ખબર જ નથી. આવાત ની
હમ કેટલા લોકો તો કેટલો મોટો જુર્મ કરીને પણ એ એક સાધારણ માને છે અને તેને માઈન્ડ પણ લેતા નથી અને તે એ વિચારે છે કે મેં કઈ કર્યું જ નથી. પણ એને ખબર જ નથી હોતી કે એક કેટલો મોટો અ પાપ કરી દીધેલો છે.
હા જ તેને જ આપણે પ્રામાણિકતા એ અગર અપનાવી લેશે અને આપણી સર. સરકાર પણ સારું અ લો નીકાળશે. તો બધું સારું થશે.
હમ સાચું ચાલુ તો પછી વાત કરીશું બહુ ટાઈમ થઈ ગયો.
કાઈ વાંધો નહી ચાલો પછી વાત કરીએ.
બાય